હેલો કેમ છો બસ મજામાં બસ પણ મજામાં તમે બોલો
કઈ નઈજો મજા મા
બસ મે ઘણા દિવસ પછી વાત કરી છે મને એક વાત વિ વાત કર હતી કે આજકાલ પરિવાર સાથે ટાઈમ કેવી રીતે સ્પેન્ડ કરે છે આજકાલના યુવા
હા આ વાત તો સાચી છે નાના હાથ હતા ત્યારે આપણે લાગતું હતું કે પેરેન્ટ્સ હંમેશા સ્ટ્રોંગ જ રહેશે હવે સમજાય છે કે એમને પણ સપોર્ટની જરૂર પડે છે
હા સાચી વાત છે પહેલા હું મારા કરિયર અને ફ્રેન્ડ્સ વિશે વિચારતો હતો હવે લાગે છે કે ફેમિલી સૌથી ઇમ્પોર્ટન્ટ છે
હા સાચી વાત છે તારી સો ટકા એગરી છું તારી જોડે પૈસા પછી પણ કમાઈ લેવાય પણ ફેમિલી સાથેનો ટાઈમ પાછો નથી
હા તને તને યાદ છે પહેલા સંડે ના દિવસે બધા સાથે બેસીને જમતા હતા હવે બધા એટલા બીઝી થઈ ગયા છે કે સાથે જમવું પણ મુશ્કેલ બની ગયું છે
હા બિલકુલ મોબાઈલ ઓફિસ અને સોશિયલ મીડિયા બધા પાસે બધું માટે ટાઈમ છે પણ ફેમિલી માટે ઓછો ટાઈમ હોય છે
મારા પપ્પા હંમેશા કેતા હતા બેટા પૈસા ની જરૂર છે પણ સાંભળો એના કરતા વધુ ટાઈમ કેમતી છે પેલા આ વાત સમજાતી નથી
હા મારા પપ્પા પણ એવું જ કેતા હવે જારે જોબ કરીએ છે ત્યારે ખબર પડે છે કે ઘર ચલાવવું કેટલું ડિફિકલ્ટ હોય છે
હ સાચી વાત છે મમ્મી ની પણ વેલ્યુ હવે સમજાય છે પેલા લાગતું હતું કે ઘરે ઘરનું કામ ઈઝ હોય પણ હવે ખબર પડી કે રોજ સવારથી રાત સુધી ફેમિલી માટે કેટલી મહેનત કરે છે
હા યાર આપડણે થેન્ક યુ પણ કેટલી ઓછી વખત કહીએ છીએ એમને એપ્રિશિએશન ની પણ જરૂર હોય છે
હા ખુબ તારી ફેમિલીમાં બધા સાથે ક્લોઝ રિલેશન છે
અમુકસ્ત્રી પણ ક્યારેક જનરેશન ગેપને લીધે આર્ગ્યુમેન્ટ થઈ જાય છે મમ્મી પપા પ્પા અને લાગે છે કે અમે ફોનમાં વધુ બિઝી રહીએ છીએ
હા એના પોઈન્ટ ઓફ વ્યુ થી જોઈએ તો પણ સાચા છે એમને આપણો ટાઈમ જોઈએ હોય છે
હા સાચી વાત હું હવે રોજ રાત્રે ઓછામાં ઓછું વીસ ત્રીસ મિનિટ ફેમિલી સાથે બેસ ું ટીવી બંધ કરીને બેસીને વાત કરીએ છીએ અમે
હા વાહ ખુબ સરસ હેબીટ છે હું પણ ટ ટ્રાય કરીશ
હા તને ફ્યુચરમાં કઈ રીતે ફેમિલી બિલ્ડ કરવી છે
હું એવા ઘર જોયું જોયું છું ત્યાં રિસ્પેક ટ્રસ્ટ અને કોમ્યુનિકેશન હોય પૈસા ઓછા હોય પણ શાંતિ હોવી જોઈએ પૈસા પણ ખુબ હોવા જોઈએ
હા પરફેક્ટ મને પણ એવું જ લાગે છે હસબેન્ડ વાઈફ વચ્ચે ફ્રેન્ડશીપ હોવી જોઈએ બધા ડિસિશન સાથે મળીને લેવા જોઈએ
રિસ્પોન્સબિલિટી પર ભૂલવી જોઈએ ન આપણે જે આજે છે એમની સેક્રિફાઈસ ના કારણે છે
બિલકુલ મને લાગે છે કે સક્સેસ નો રિયલ મિનિંગમાં મોટો બંગલો કે લક્ઝરી કાર નહી હોતી શકશેશ એટલે જય્યારે એ તારા પેરેન્ટ્સ તારા પર પ્રાઉડ કરે તારે
સાચી વાત છે આ લાઈન તો દિલને ટચ કરીએ યાર
હા ફેમિલી સાથે એક કપ ચા પીવું હસી મજાક કરવી અને બધા હેલ્થી હોય આ બધા મુમેન્ટ્સ પ્રાઇ પ્રાઇસલેસ હોય છે
સાચી વાત છે હું પણ એન્ડમાં ઓફિસ કાલે કલિગ્સ બદલાઈ જશે ફ્રેન્ડસ પણ બિઝી થઈ જશે પણ બઝી નહી થાય
હા એપ્રેલી ફેમિલી જ આપ
સાચી વાત છે મને લાગે છે છે પહેલા લોકો ફેમિલી સાથે વધારે સમય વિતાવતા હતા
હા બિલકુલ પેલા તો દાદા દાદી મમ્મી પપ્પા અને બધા જોડે ત સમય આપણે
હા પેલા જોઈન્ટ ફેમિલી સિસ્ટમ હ વધારે હતું એટલે ઘરમાં ઘણો સભ્યો રહેતા હતા
હા જેમ કે કાકા કી કોઈપુઆ અને બીજા ઘણા બધા રહેતા હતા હવે તો સિંગલ ફેમિલી સિસ્ટમ આવી ગઈ છે
હા હવે મોટા ભાવે લોકો ન્યુક્લિયર ફેમિલીમાં રહે છે
હા સાચી વાત છે તમારી ન્યુક્લિયર ફેમિલી એટલે શું મને જાણ કરશો
બ ન્યુક્લિયર ફેમિલી મારા મતે એવું છે કે તે તેમના ઘણા બધા કોઈ હોતા નથી અ હસબેન્ડ વાઈફ અને તેમના છોકરા જ હોય છે
અચ્છા બરાબર છે અમુક ઘરમાં તો હવે એવું હોય છે કે ખાલી હસબેન્ડ વાઈફ અને તેમના છોકરાઓ અ હસબેન્ડ ના મમ્મી અી પપ્પા પણ નહી હોત
હા સાચી વાત છે બિલકુલ દાદા દાદી બાળકો ને વાર્તાઓ સંભળાવતા હતા અને પરિવારને અલગ જ લાગણી હતી બટ આજકાલ તો તે બધા બાળકો તેમના માતા પિતાને વૃદ્ધાશ્રમમાં મુ મુકી આપે
હા બિલકુલ સાચી વાત છે એ એ આદત ખોટી હોય છે જો આપડા આમ પુરુષો આપડા પૂર્વ પુરુષો હશે તો આપડા ઘર ને આગળ વધારશે પણ જો આપડે એમને વૃદ્ધાશ્રમમાં મુ કી આઈશું તો આપડી જિંદગી સારી ની ચાલે
હા હવે ઘણા ઘરોમાં દરેક વ્યક્તિ પોતાના મોબાઈલમાં વ્યસ્ત થઈ જાય છે
હા બિલકુલ સાચી વાત છે અને મોબાઈલ ના કારણે તે તેમના પેરેન્ટ્સને ટાઈમ આપી શકતા નથી
હા સાચી વાત છે આ ટેકનોલોજી એ કોમ્યુનિકેશનને સરળ બનાવ્યું છે પણ તેમાનું ઇંટ્રેકશન ઓછું પણ કરી દીધું છે શું કેવું તમારું?
બિલકુલ સાચી વાત છે કોમ્યુનિકેશન તો સરળ છે પણ દૂરના વ્યક્તિ જોડે અને જે નજીક હોય છે એમના જોડે તો દૂરી થઈ જાય છે
ચો હ તમે સાચી વાત છે તમે સાચી વાત છે તમે શું માનો છો કે મોબાઈલ અને સોશિયલ મીડિયા આમાં મોટા ભાગ ભજાવે છે
હા બિલકુલ જેના મોબાઈલથી આપડે અટેચ થઈ ગયા છે જેના કારણે આપડા પડો ટાઈમ પેરેન્ટ્સને આપી શકતા નથી અને આપડી ફેમિલીને નથી આપ પી શકતા અને સોશિયલ મીડિયામાં તો આપડે રીલ સ્ક્રોલ કરીએ છે એતો લગભગ આપડે આપડે એક વાર જોવા બેસીએ તો લગભગ એક બે કલાક નીકળી જાય છે
સાચી વાત છે પણ થોડો ફેમિલી સાથે ક્વોલિટી ટાઈમ પણ વિતાવો આજે પહેલ તા કરતા વધારે જરૂરી બની ગયું છે
હા બિલકુલ ફેમિલી જોડે કોલેટી ટાઈમ વી તાવો એ ક પહેલા કરતા ઘણો જરૂરી છે અત્યારે
હા કારણ કે પહેલાના સમયમાં ફેમિલી ટ્ર્રીપ્સ પ્લેન કરતા હતા પણ હવે તો બધાનો શેડ્યુલ જ બદલાવી ગયો છે
હા હવે શેડ્યુલ બીઝી થઈ ગયો છે બધાનો કોકની જોબ તવારે હોય તો કોકની જોબ રાતે હોય અને વ
હેલો પેલો અવાજ આવે છે પંદર પંદર પંદર તારીથી હેલો
મ બી
સાચી વાત છે તમારો અવાજ નતો આવતો હલો ડિનર ટેબલ પરથી વક્ત સાંભળતો જ મજબૂત બનાવે છે
સંબંધો બધા મજબૂત થાય છે
ચી વાત છે અ આજના બાળકો અને પેલાના બાળકો વચ્ચે પણ ફરક જોવા મળે છે.
હા બિલકુલ ઘણો ફરક જોવા મલે છે.
પેરેન્ટ્સ ને પણ બાળકો સાથે ક્વોલટી ટાઈમ વિતાવવો જોઈએ.
હા બિલકુલ પેરેન્સેતો ખાસ કરીને બાળકો સાથે એમના રમત ગમત માં એમની ઉછાળતામાં બધામાં ટાઈમ આપવો જોઈએ જેનાથી બાળક ન ઉછાર કમ્પ્લીટ થાય
હા અને માનસિક સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે
હા બિલકુલ આપડે જેટલા મોબાઈલ ને લેપટોપ થી દૂર રહીશું પરિવાર જોડે જોડાઈશું એટલું આપડી માટે સારું છે
સાચી વાત છે ઓપન કોમ્યુનિકેશન પણ ખુબ જરૂરી છે
હા ઓપન કોમ્યુનિકેશન થી આપણે ફ્યુચર પ્લાનિંગ પણ થઈ શકે છે આપડે કઈ રી આગળ આપણે જિંદગી વધારવી તેનો પ્લાનિંગ પણ કરી શકીએ અચ્છા
હા અને પરંપરા પણ જેટલી પરંપરા પણ જાળવાઈ રહે
હા બિલકુલ જેનાથી આપણેે આપણું આપડું આપણું પરંપરા ખોવી શકતા નથી
સાચી વાત છે. અ રોજ થોડો સમય ફેમિલી સાથે વાત કરવી સાથે જમવું અને વીકેન્ડ શનિવાર રવિવારે ફેમિલી જોડે થોડી નાની મોટી
હા બિલકુલ સાચી વાત છે આપડે કે એમાં તો કઈક ફરવા બી જવું જોઈએ
ચાલો મને તમારી સાથે વાત કરીને ખૂબ આનંદ આવ્યો ખૂબ જાણવા મળ્યું આપડ બીજી વાર ચોક્કસ વાત કરશું
હા ચોક્કસ ચલો આવજો મલીએ
આવજો મળએ મળીએ
બાય